હલો કેમ છો
શ
એમ છો હા
તમારો પણ બહુ ઘીમો આવે છે હલો
હા હવે આવે છે
હા આવ્યો આવ્યો બોલો
હ બરાબર આવે છે ને અવાજ
હા બરાબર આવે છે બોલો
કેમ છો
બસ મજામાં તમે કેમ છો
બસ એકદમ મજામાં જમી લીધું
હા જમી લીધું તમે જમ્યું
બસ જોન જામ્યું અમારે અહિયાં પાછળ બધા વૃક્ષ જે છે ને ઝાડ એ બધા કાપવા આવયા તા એટલે પછી હમણાં જમ્યું બધા ઝાડ કાપી ગયા રોડ બનાવે છે ને એટલા
ઓહો શું વાત છે આ તો બહુ ખરાબ આમ છે ને
તેજ ને આવી રીતે તો ના જ કરવું જોઈએ આપણેે આમ સવારે વૃક્ષોથી ભરેલા રસ્તા તા પર ફરતા હોઈએ રોજ તારા આમ કેવી શાંતિ મળે અમને તો આમ બહ મજા આવી ગય એ આમ કઈ જ ના શકાયને હવે એકદમ થી બધું કાપી કાઢ્યું એટલે હવે શું કરીએ
એ જ ને અને વૃક્ષો વગર તો પૃથ્વી પર આમ જીવનની કલ્પના પણ આમ શકાય નથી આમ કેવાય ને કે તેની કલ્પના પણ ના થાય પણ વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે એમ છાંયો આપે છે ને ફટો એમ ફૂલ આપે આપ છે અને કેવાની કે પર્યાવરણ ને પણ આમ સ્વચ્છ રાખવા માટે મોટી ભૂમિકા આમ ભજવે છે તે
એજ તો અમે તો એ પાછું અમુક રિસર્ચમાંને જાણવા મળ્યું કે આમ દરિયાળું વાતાવરણ હોય એમાં જે લોકો રહેેતા હોય એમાં તણાવો એકદમ ઓછો જોવા મળે છે એટલે જ એમ શહેરોમાં આપડણે જોઈએ છે કે બહ બધા બગીચા અને જળ વાયેલા હોય છે
બિલકુલ સાચી વાત છે પણ છતાંય જોવો ને આજે પણ મોટા પ્રમાણે વૃક્ષકો તો કપાઈ જ રહ્યા છે શહેરોમાં વધતા જાય છે અને જંગલો ઘટતા જાય છે આજ છે આજનું જીવન અને ડિજિટલ એમ કેવાય ને જેટલમ જીવન યુગ જે કો તને
પણ આ પ્રદુષણ બી એટલું જ વધે છે આ લોકો આવી રીતે જો ઝાડ કાપ કાપ કરશે તો લોકોનું શું થશે જીવવાનું પણ એકદમ મુશ્કેલી ભર્યું થઇ જશે અને ઘણું બધી એ થશે
એજ ને તમે જેમ કીધું કે આ કારણ થી ગરમી પણ વધે છે ને વરસાદને એમ કેવાય ને કે વરસાદ પણ એટલો બધો પડતો નથી અને પૂરતું પાણી પણ નથી મળતું આ બધું નું કારણ છે એક જ વૃક્ષ જ જે કપાઈ રહ્યા છે અને એની પાછળ પણ એટલું જ કારણ આપણેે જ છે પોતે જે આ આ બધાને કાપે છે
અમે આમ વૃક્ષોને આમ છોડ નહી પણ આમ કેવાય ને મિત્ર તરીકે જોવા જોઈએ આમ કે આપણા છે એ આપણને કેટલું બધું આપે જેમ તમ કયું ફૂડ ફળ ફૂલ ગ ચી શભાજી આપે છે અને બધું તો એ આપણને આમ ઘણું બધું આપે છે તો આપડણે એનું એક સામે ખાલી એની કેર કરવી એવી આપણી ફરજમાં આવે છે ને
એ જ ને બિલકુલ તમારે એકદમ આમ સાચી વાત છે કે એને આપડે આમ જવા જોઈએ આપડે દોસ્ત જે વાત એમને રાખવા જોઈએ અને આમ કેવાય ને કે દિવસ એક બે વાર તો પાણી તમને આપવું જ જોઈએ તેથી છે ને આપડે પણને છયો અને ફળ અને બધું જ આપણને મળે છે તેમના કારણે તે તે ખુબ જ આમ અગત્યનું થઇ ગયું છે
ઘણા લોકો તો ઘરની અંદર છે ને આમ ફૂલો ના છોડ રાખે પણ છાયો આપતા વૃક્ષો છાવા આવે છે કારણ કે એમને એવું લાગે કે વૃક્ષો માટે ઘણી જગ્યા જ પણ આમ યોગ્ય આયોજનથી આપણે જો વાઈએ તો વૃક્ષો પણ આપડણે ઘરની બહાર વાવી જ શકીએીએ ઓછી જગ્યા માં ને સારું એવા હૈ શું માનવું તમારું
બિલકુલ સાચી વાત છે ઘરમાં પણ આપડે કરીએ ને આમ ફ્રુટસ કે આમ નાના નાના છોડ લાવને આ મસ્ત આમ ઘરને આપણે ડેકોરેટ પણ કરી શકાય ને તેનાથી આપણને આમ ઓક્સિજન બી મળે અને વાતાવરણ પણ આમ એકદમ સારું થઈ જાય ઘરના કારણેને આજકાલ તો બધા છે ને પેલા કેવાય ને કે મની વાળું પેલું પૈસા વાળું ઝાડ આમ ઉગાડે છે કેવાય એ એનું નામ થોડુંક ભૂલી ગયો તમને યાદ હો તો થોડું કો હા મની પ્લાન્ટ કેવાય છે ને તે ઘરમાં આમ ખુબ જ આમ સારું કેવાય છે બધામ માન આવે છે વર્ષોથી આમ કે ઘરમાં ઉગાડે ને તો સારું છે આપડા ઘરે લક્ષ્મી આવે એું બધા ખુબ જ વર્ષોથી આપણે કહેતા આવ્યા છેએ અને એવું આમ સાચું પણ થાય છે
હ આમ ઘણા વૃદક્ષ છેો તો આમ જોડાયેલા પણ છે અને પાછું છે ને એમાર એમાં બહ મતલબ કેવા ગુસ્સે થઈ ગયા મામારે પાછળ બધા ઝડ કાપી ગયા ને તો કે વિકાસ આમ જરૂરી પણ વિકાસ સાથે પર્યાવરણ નું જે સંતુલન છે એ પણ એટલું જ જરૂરી છે એમ ખુબ એ થઈ ગયા કે આટલો સરસ આમ જળ વાયલા અને સરસ સાઈડોને બધા બેસતામ ઉનાળો હોય લાઈટ જાય ને તો બી આપણે એના નીચે બેસી ને તો આપણને ઠંડક લાગતી પણ હવે તો એ બી નહી રહ્યું
બિલકુલ તમારી વાત એકદમ સાચી છે અને પણ આ બધા પણ જેટલા વૃક્ષો કપાય છે અનેને તેની સામે પણ એટલા જ આમ રોપાય છે ને કારણ કે આજ આજકાલ તો શાળા અને કોલેજમાં બંનેમાં કેવાય છે ને કે વૃક્ષારોપણ આમ આમ આમ અભિયાન શરૂુ થયું છે તેમાં ઘણા લોકો કેવાય ને ભાગ પણ લે છે અને મદદ ભી કરે છે આમ વૃક્ષો રોપીને આમ બઉ બધી મેં તો જગ્યાએ સાંભળ્યું પણ છે અને ટીવીમાં પણ આવે છે અને આજકાલ તો તમે સાંભળ્યું છે કે આઈપીએલમાં પણ કેહેવાય ને કે પેલા ક્રિકેટમાં કે જેટલા ડોટબોલ રમશે એટલા વૃક્ષો ઉગાડવાશે ખુબ જ આમ સારું છે હ એ
હા હા એ મેં જોયું તું એ ખુબ સારું કેહેવાય હા એ આમ પર્યાવરણ માટે પણ સારું છે અને એ આમ સારું છે કારણ કે એનાથી આપણને જ ફાયદો થવાનો છે જે એ એટલે બી સારું છે અને આ તમે કીધું કે કોલેજો અને પણ વાવે છે બરાબર પણ બધા લોકો એની કેર નથી કરતા હોતા ને એ વાય ને પછી કોઈ જોવા બી ના જાય જે દિવસ કરે એ દિવસ બધાને ઉત્સાહ હોય પણ પછી તો એવું કઈ નહી હતું
હા એ વાત તો સાચી છે કે છે દિવસે આવી દીધા પછી તો કોઈ રાખ આમ કવાય ને ને ક આમ સાચવતા પણ હોય છે કેર બી કરતા નહીિ હોતા આમ અમુક લોકો તો ખાલી અમુક જ આમ દસ માંથી ખાલી એક બે લોકો વચ્ચે નેમ રોજ પાણી આપે અને તેની દેખભાલ કરે નહીતર બીજા આઠ લોકો તો સુતા જ હોય છે અને તેમનું કાર્ય જ કરતા હોય છે એટલે આ તો બહુ આમ ખરાબ આદત છે તેમની
એટલે અમે એવું વિચારીએ કે આ રોડ બને એટલે પછી એ કામ ફળ આપતું આમ વૃક્ષવાય દઈએ કણ કે એનાથી જઓ ને આપણને ફાયદો થાય પક્ષીઓ પ્રાણીઓ બધાને ફાયદો થાય ને આમ જે ફ્રૂટ કે એવું મળે તો પક્ષીઓ બી ખાઈ શકે ઓકે પ્રાણીઓ પણ આમ ખાઈ શકે એટલા બધા તો કોઈ માણસ ખાય નહી રોજ તોડીને
એજ ને બિલકુલ સાચી વાત છે આ તમારે કરવું જ જોઈએ તમારો જયારે પણ આમ રોડ ન વિકાસ થાય ત્યારે તમારા સાઈડ પર થોડીક જગ્યા હોય તો ત્યાં વૃક્ષો થોડા વાવી દેવા જોઈએ જેથી કરીને તમને પણ છાયો મળે અને આપડા બ આખા કેવાય ને પ્લેનેટ માટે પણ સારું છે આપણા ધરતી માટે પણ
હમમ એ તો છે જ એ તમારી એકદમ અ સાચી વાત છે અને અત્ય્યારે તો આપડે જોઈએ છે કે સોશિયલ મીડિયા પર પણ આમ કેટલા બધા વૃક્ષારોપણ ના ફોટા બધા શેર કરે છે
બિલકુલ બિલકુલ એ એ બિલકુલ મેં આજકાલ આ બહુ બધી રીલોમાં આમ જોયું છે કે બધા આ લ તો ગાર્ડનિંગ પણ આમ બહ બધું આમ શોખ આમ બધાને આગી ઉઠ્યો છે આમ ઓર્ગેનિક ગાર્ડન એને એક જાતનું પેલું એ જ કેહેવાય ને વૃક્ષો આમ કહેવાય આમ જેમાં ખાવાનું મળી જાય આમ કેવાય એમ ના નાના છોડ થી બહુ બધું આપડે મળી જાય એમ ઘરમાં જ ઓર્ગેનિક કામ
કેવાય ને કે આમ ફોડ અને બધું મળી જાય છે આજકાલ તો આમ જઝ્પર ચાલુ થયું છે આ સોશિયલ મીડિયા દ્વારા તો
હમ બિલકુલ આ તો આપડે કેહેવાય ને કે આવું કરવું જોઈએ આપણને બી ફાયદો થાય પછી આપડા ઘરે આમ ગ્રીનરી હોય એનાથી પણ આપડું આમ થોડું વાતાવરણ ઘરનું સારું રહે ને એનાથી પણ ફાયદો થતો તો રહે છે એમ અને આમ શું તમને એવું લાગે કે અવાજના પ્રદુષણ મતલબ વૃક્ષ ઘટાડી શકે જે અવાજ નું પ્રદુષણ હોય
હા બિલકુલ ને કેટલી જગ્યા તો મેમે આમ જોયું પણ છે અમારા આમ દ્રશ્યોથી આમ કેહેવાય ને કે એટલું બધું આમ ટ્રાફિક હોય છે આમ પણ આ બધું છે ને તમને આમ મોટી મોટી આમ સિટીમાં જોવા નઈ મળે જેમ કે મુંબઈ મુંબઈ લઈ લો અમદાવાદ લઈ લો પણ આ બધું છે ને આમ કેહેવાય કે આમ જામનગર સાઈડ જાઓ જયપુર સાઈ જાઓ તે બધી સાઈડ છે ને જગ્યા એટલી બધું આમ શાંત હશે વાતાવરણમ અને એટલું મસ્ત હશે ને કારણ કે ત્યાં એટલા બધા વૃક્ષો છે અને આપણે આપણે જયપુરને તો આપણે પિંક સિટી પણ કહેવાય છે આના કારણે આમ
હા એતો છે હા ને હું તો એવું વિચારું કે આમ દરેક વિસ્તાર છે. એ આમ પોતાનું આમ નાનું જંગલ જેવું આમ કઈક તૈયાર કરે તો કેટલું સુંદર આમ કેવાયને દ્રશ્ય સર્જાય કેટલી મજા આવી જાય ક્યાંય જવું બી ના પડે આપડે ત્યાં ત્યાં પોતાની જે વિસ્તાર હોય ત્યાં બે બેને એન્જોય કરી શકીએ અને કુદરતી જે વૃક્ષ છ ને બધું હોય એની આપણેે પેલી આનંદ માણી શકીએ
બિલકુલ સાચી વાત છે અને તમે એક જાતનું તમે ગાર્ડન જ એને કહી શકો કે તમારામ ઘરની બહાર કે સોસાયટીની બહાર એક ગાર્ડન તો હોવું જ જોઈએ જેમાં તમે પ્લાન્ટ આમ રોપી શકો આમ અને કેવા ને કે જાત જાત નું તમે કઈ બી આમ કરી શકો આમ મસ્ત ગાર્ડન હોય તેમાં આમ શાંતિ થી બેસાય પણ ખરા છોકરાઓ તેમાં રમે પણ ખરા. અને ખુબ જ આમ જોઈને પણ આપણનેમ બહુ આશ્ચર્ય થાય કે ઓ હો કેટલું મસ્ત જોકે ચલો ને આપડે સાંજે મસ્ત થઈ તો સાંજે ચાલવા જતા રે કે ત્યાં બેસી જઈએ નીચે ઝાડ ને ની નીચે બેસી જઈટ એ વાતો કરીએ. ખુબ જ આમ મજા આવી જાય આવું બધું હોય તો આમ.
હમ બિલકુલ વરસાદી ઋતુ માં તો અત્યારે જ જે આપડે જોઈએ ચોમાસામાં સૌથી વધારે ઝાડ રોપવામાં સારું આમ સિઝન બનાય કે વરસાદ ન પાણી હોય એથી આમ કઈ એકદમ જલ્દી વૃક્ષ આપડા મોટા થઈ જાય. આપડે બધા આમ કરવું જોઈએ કે ચોમાસામાં એક નહી નહી તો એક એક છોડ કે વૃક્ષ તો વાવું જ જોઈએ.
બિલકુલ સાચી વાત છે તમારી.
હમ હ આનાથી પર્યાવરણ આપણું છે સ્વાસ્થ્ય છે ભવિષ્ય એ બધું પણ સારું બને એ.
હા એજ.
હમ સારું ચલો મને મજા આવી આપડે ફરી વાત કરીશું.